નાડ
જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો?
મજામાં મ. જામાં. કેવો રહ્યો? આજનો રવિવાર તમારે.
બસ રવિવાર તો સારો રહ્યો, હવે આજે સવારે તો મોડા ઉઠ્યા રહ્યા. ત એટલે પછી ડાયરેક્ટ જમી લીધું. હ, રગડા પેટીસ. અને સમોસા બનાયા.
હા, સમોસા ઘરે બનાયા.
હા, સમોસા અમે ઘરે બનાયયું છે.
હ, આ વરસાદના માહોલમાં તો આવું જ મજા આવે નહી.
હઉ વરસાદ ના માહોલમાં ગરમ-ગરમ ચા હોય, આ ટાઈમ પર ને. પકોડા હોય, ભજીયા હોય, તો મજા આવે.
ભજીયા તો સાંજે સાંજના નાસ્તા માં ચાલે ને.
હા ચાલે, સાજના નાસ્તાના ચાલે.
વરસાદમાં ફરવાની બી મજા આવે નહી.
હ, વરસાદમાં તો પહાડ બાજુ ને, એ બાજુ. હરિયાલી હોય.
ના, ના, પહાડ નું તો, હવે નામ લેતા. બતા જને બીક લાગે છે, આ જુઓ ને બતાવે છે, જે મોબાઈલમાં બધું.
હા, એમાં જોયું, બઉુ ખતરનાક થયું છે પપ્પા. હ. બીજું બોલો? બધી મજામાં.
તમે વરસાદમાં ક્યાંક ગયા છો ફરવા પહાડોમાં?
ના, અમે વરસાદમાં ગયા નથી, પણ અમારી બાજુ છે, બે-ત્રણ જગ્યાઓ. ફરવાની આવી રીતના વરસાદ ના માહોલ માં.
અમે ગયા તા, વૈષ્ણો દેવી તો સરસ ત્યાં હતું મસ્ત. હ, મજનોનું મોસમ હો હતું.
અને પછી ત્યાંથી આજુબાજુ પત્ની ટોપ ને બધું. તો મસ્ત અમે ગયા, ત્યારે માહોલ મસ્ત. મસ્ત મજા મે, એકદમ ધીરે-ધીરે બરફ વર્ષા થઈ રહી હતી, અને ગરમ-ગરમ. ત્યાં મેગી બસ પહાડોમાં તો, મેગી જ મેગી-મેગી જ, મેગી જ. મેગી અને ઈંડા બપોરે. પેલાવે, એને બધું અમે તે મસાહારી તો ખાતા નથી. પછી મેગીને બધું ટેસ્ટ કર્યું, મજા આ આવી ગઈ એમ.
હા, પડે વરસાદ.
અને ફોટા પડવા. ની બી બહુ જામ મજા આઈ ગઈ, એમ વિડીયો બીડીયો બનાવો ને આપડે. તો મસ્ત ફોટા પડાયને, એકદમ.
બરોબર. તમે કયા ટાઈમ પર ગયા હતા, ત્યાં સમય શું હતું? સમયગાળો.
સમયગાળો અમે તો અત્યારે તો નહોતા ગયા, અમે તો ફેબ્રુઆરીમાં ગયા તા, પણ આમ કુદરત જાણે મહેરબાન હતી અમારી ઉપર, એમ બહુ જ મસ્ત આમ.
ગયા વર્ષે અમે લોકો બી ગયા હતા, બહુ જ મજા હતી. બઉુ જ મજા આઈ ગઈ. ત્યાં એ તો પહાડ ને, અમે તો આખી ચઢાઈ આમ પગ પાળા જ કરી, આખી છેક સુધી. ત્યાં ઉપર ચડતા-ચડતા તો, બાપ્પા એટલી બીક લાગે. કે કઈ પડી વળી ના જઈએ, પણ વાતાવરણ ત્યાં ઉપર જે એકદમ છેક ચોટી પર પહોંચતા, એટલું સરસ વાતાવરણ હ. તું કે મજ્જા જ આઈ ગઈ, બધું થાક જ ઉતરી ગયું જાણે. કે આપડે ઉપરથી આટલું બધું આટલું જ. ચડીને આપ્યા, પણ હમણાં તો બધી સુવિધાઓ બી સારી કરી દીધી છે રસ્તામાં. કંઈક ને કઈક ખાવાનું ને, મેડિકલ ને બધું જ છે, ત્યાં ને રસ તામાં ફોટા પાડાવવાનું બી તમે જોયું હશે, લગભગ તો.
આમાં ગયા ત્યારે એટલું બધું નતું, અમે ગયા તો અમને તો. લગભગ બે હજાર સોળમાં ગયા હતા.
હ.
તો ત્યારે બધું સારું આમ.
ઉપર ચડવા માટે તો એક ડોલી હતી ને, એક ઘોડો હતો બે જ હતો રોપ. વેને બધું નોતું, હવે કે છે, સારું એટલે આ વખતે. મારે વિચાર છે, ફેબ્રુઆરીમાં જવાનો.
હા, બહુ જ સારું છે. ના, ના બહુ જ સારું છે, બઉ જ મજા આવે, અત્યારે તો શું કર છે, ડોલી બી ચાલુ છે, હેલિકોપ્ટર. બી છે. અને પાછું ગાડી બી છે, વાહનની સુવિધા બી છે, પણ એ બધાની બુકિંગ છે, ને કે છે, પેલા જ કરાવવી પડે, એવું સમયસરથી. પેલા ગાડી બી હોય છે, ડોલી બી છે, અને ઘોડા છે. બહુ સારું છે, પણ પગપાળા જે ચાલવાની મજા આવે ને, બહુ જ મજા આવે. અમને તો આમ વાતાવરણ બી એટલું બધું ના નડ્યું, લોકો કે છે ને કે. આપણેે ત્રણે-ત્રણ મોસમ માતા બતાવે, જેવું કશું જ નતું, અમને તો છે ને. ચાલ્યા, એટલે એટલું બી વાતાવરણ બઉુ ઠંડુ બી નતું લાગતું, ને બહુ ગરમ બી નતું. એકદમ સારું, માહોલ હતું.
અમે તો જયારે ગયા ને, તો એક ભક્તોની મંડલી હતી, તો એ તરત જ. બસ માતા રાણીના જે જે કાર બોલાવતા હતા, અને એમની જોડે ને, જોડે જમે. તો બિલકુલ, એક જણ જોડે ઢોલક હતું. એક જણ જોડે કઈ ખંજરી હતી, અને વગાડતા હતા. બસ માતા ના ભજનો ગાતા હતા, અને ગાતા ગાતા, એ લોકો ચડ તા હતા, એટલે અમે બી એમની જોડે. અ બસ માતાની જે જેય કાર બોલાવતા અડધું હું અને સુધીર તો અમે એમને એમ જ ચડી ગયા. પછી મને એવું લાગ્યું કે, હવે મારાથી હા, ઉપર સુધી નહીં ચલાય પ, છી મેં ઘોડો કર્યો, પછી ઘોડા ઉપર ગયા હતા.
પણ આ બઉુ જ મજા આવી તી.
બરાબર, બરાબર. ના, અમે લોકો તો છેક સુધી ચાલી ને ગયા, પણ અમારું શું હતું. અમે બધા ભાઈબંધ બેનપણી બધા ગ્રુપમાં ગયા હતા, પણ શું ગયા? ત્યાં બધા છૂટા પડી ગયા, અમે ટ્રેનમાં ગયા હતા, એટલે આખું મોટું ગ્રુપ હતું. બહુ જ એટલે સમજો ને કે, વીસ-પચીસ જણાના લોકો હતા ત્યાં. તો શું થયું? બધા ના દર્શન અમુક જણા ના, દર્શન ના થયા, અમુક ના થઈ ગયા, દર્શન તયા અને પછી ત્યાંથી અમે લોકો અમૃતસર બી ગયા હતા, ત્યાં બી બહુ સારું હતું. અને ત્યાં તો અમને આખું એક કેટલું સમજો અમે. બાર વાગે. લાઈન માં જોડાયા, અને એના પછી ચાર સાડા, ચાર થઈ ગયા તા, અમને અંદર જતા-જતા. એટલી બધી ભીડ હતી, એ દિવસે.
હમ, હમ, હમ.
બઉુ જ ભીડ હતી, બઉુ જ.
તો અમે બી આજે. ટ્રેનમાં જઈએ છેએ ને, તો અમારે બી એમાં હતું જ, અમૃતસર હતું. વાઘા બોર્ડર હતું, અને ભ્યાસ હતું. એ એટલું અમને કરાયા દર્શન સરસ. અને મજા આઈ ગઈ હતી, બહુ એટલે બઉુ જ મજા આ આવી ગઈ.
ના. પણ એ બહ જ સારું છે, અમારે તો ટ્રેનમાં સવાર સવાર માં બંને ટાઈમ આ. કરે સવાર-સાંજ, અને બહુ મજા આવી ગઈ હતી ને. જમવાનું બી બહુ પૌષ્ટિક ને સારું સ્વાસ્થ્ય, મતલબ સારું લાગે, આમાં એટલું બધું ખરાબ. બી ન હતું, જમવાનું અને બધી વ્યવસ્થાઓ બી સુવિધાઓ બધી સારી હતી.
હમ, હમ.
હા. અને ત્યાં તો આપણેે શું પેલી ઝાંખીઓ બી બનાવી હતી, એ લોકો એ આવતા જ. નજર આપડે અ શું કેહેવાય? આમ જ પ્રોગ્રામ બી હતા, નાના-નાના, નાના ના અને ઢોલ હતા, અને મહેંદી મુ. ત અમે એવું બધું નાનું પ્રોગ્રામ બી હતું, ટ્રેનમાં.
હા, એમાં પછી ત્યાં માતાનું જાગરણ બી રાખે છે, એમના હોલ ઉપર. ઉપ જ્યાં આપે રાતવાસ તો કરીએ ને, અમે ગયા. ત્યારે બી તેવું હતું, પછી નાની-નાની કન્યાઓને માતાજી બનાવે, પછી બધા એમને એ આપતા બી હોય છે, સિંગાર છોકરીઓને ને એ બધું. અમે ગયા ત્યારે બી એ ટાઈપ નું જોતું બધું. એ રીતનું
હા, એ. તો બરાબર, બરાબર અમને બી એવું જ હતું, આખું મજા કરી. ખુબ મજા આઈ ગઈ તી.
આપણી જોડે ગયા હતા, એવું જ ને.
હા, હું મારી બેહેનપણી જોડે ગઈ હતી.
કોઈ જોડે નહોતું એમ.
ના, ના, હું એકલી જ ગઈ હતી, અમારા ઘરેથી તો‌.
કે અમારા ભાઈ બહેન શું કરે છે? અત્યારે નાના છે કે, મોટા.
ત્યારે મારાથી તો બંને નાના છે, એક દસમામાં છે, અને એક સાત. ના છે.
કેવું ભણે છે? એ લોકો.
એ બી હવે સારું પણ છે, આજે એ લોકોને બી રજા છે, એટલે. એ હવે જશે, એક રમવા જશે. અને એક એની બેન ભણી જોડે, ફરવા જશે. થોડીક વાર કાંટો મારી આવશે.
છો, તો આમ ધ્યાન આપતા હશો ને, તમારા ભાઈ-બહેન.
હા. તો આપું જ, હું તો ધ્યાન તો આપું એ લોકોને કંઈક હોય તો, મદદ કરું.
હા, અત્યારે તો હજી શું છે કે? દસમામાં તો અવે હોશિયાર હશે. પણ પેલો તો હજી નાનો જ કેવાય, એટલે કેમ છે કે, જેમ ગુમળો છોડશે, જેમ તમે વાસ તો એમ વળસે, એટલે એના પર શું તમારે ખાસ વ્યક્તિગત ધ્યાન આપશો ને, તો વાંધો નઈ આવે, કારણ કે હજીબી એને પાયાનું જ કેવાય, ઘણતર-ભણતર. તો તમારે શું? અને એમ. વ્યવસ્થિત રીતે ધ્યાન આપો ને, તો વાંધો નહીં આવે. તમારું શું કેવું છે એ બાબતે?
હા, એ વાત બરાબર, તમારી એ હજુ નાનું છે ને, એટલે. જેવી રીતે તમે કીધું એ બરાબર છે તમારી વાત. હું એના પર બી ધ્યાન તો આપું જ છું. એ તો વધારે આપડે કોઈના એવું નથી કરતા કે, તું આવી રીતના જ કર આવી રીતના જ કરે. હવે. પછી ત્યાં પેલી અમે બધા ફરવા ગયા હતા, અને માર્કેટમાં અને પેલું દેવીઓનું મંદિર હતું, નાનું-નાનું ત્યાં છે ને, આખું આમ અંદર બેસીને જવાનું હતું. તું નાની ગુફા હતી, એ બી બહુ મસ્ત હતું, ત્યાં તો અમે સમજો. આરતી થવાની હતી ને, એના પાંચ મિનિટ પહેલા પહોંચ્યા. ત્યાં તો શું થાય? અગર આરતી થવાની હોય ને, તો ગેટ બંધ થઈ જાય, દસ મિનિટ. તો એ પછી એના પાંચ મિનિટ પેલા જ પહોંચ્યિ જવાનું, એટલે ફટાફટ-ફટાફટ પહોંચ્યા, અને દર્શન કરીને બહાર નીકળ્યા. અમે જેવા બહાર નીકળ્યા, તેવી તરત જ આરતી ચાલુ થતી હતી. થઈ હતી ત્યાં. હવે, અને બીજું જ્યાં તેમનું જન્મ થયું હતું ને, માતા નું ત્યાં બી ગયા હતા. હા, એ બી બોઉ સારું હતું.
ત્યાંથી શું ખરીદી કરી? તમે વૈષ્ણોદેવીથી.
ત્યાંથી અમને ખરીદી માર્કેટ ફરવાનું તો, ટાઈમ જ નતું ને, એટલે. ત્યાં માર્કેટમાં તો અમે નતા ગયા, ખાલી પ્રસાદ. ત્યાં હોટલની બાજુમાં જ હતું ને, ત્યાંથી લઈને આવ્યા હતા. બીજું કઈ ખરીદી નથી કરી. ખાસ.
ત્યાં શું આપણેે? જે દુલ્હન ના જે રૂડલા હોય ને, બંગડી એ કલેડા અને ત્યાં ખાસ કરીને, બધા લોકો ત્યાંથી અખરોટ બોઉ લાવે છે. અખરોટ અને કેસરની ડબ્બી અને ગરમ કપડાં સ્વેટર શાલ એવું બધું બોઉ ત્યાં આપણે જે જાણકાર હોય ને, એમને એક, બે વાર ગયા હોય ને, એમને વાંધો ના આવે, ભાવ કરાવીને લઈએ ને, તો બોઉ ભાવબી ઓછા કરી આપે, અને વસ્તુબી સારી મળે છે.
એ બરાબર વાત તમારી, પણ એ શું અમારા ગ્રુપના બધા ગયા હતા ને. એ સવારે ગયા હતા, અને અમે લોકો થાગી ગયા હતા, એટલે અમે ઉઠ્યા જ મોડા અને મોડા ઉઠ્યા, એટલે પછી સાંજે ખાલી આ પાંચ મંદિર હતા ને, ત્યાં જ ફરી. અને બીજું કઈ ખાસ જોયું, માર્કેટ નતા ગયા ત્યાં. ખાલી આજુબાજુના જે મેન સ્થળ હતા ને, ત્યાં ફરી આવ્યા એવું. કેમ કે અમારે પાછું એ દિવસે જ સાંજે ટ્રેન હતી ને. ત્યાં અમૃતસર જવા માટે, એટલે અમે લોકો ખરીદી કરવા નતા ગયા ખાસ.
અમૃતસર કેવું લાગ્યું?
અમૃતસર બી બોઉ જ સારું હતું, આમ. મન શાંત થઇ જાય એકદમ, આમ ત્યાં બેસી
ત્યાં તમે અમૃતસરની લંગર પ્રસાદી ખાધી?
લંગર પ્રસાદી, એવી બહુ જ મસ્ત હતી, ત્યા આમ આપડે શાંતિ થી બેસીને જમીએ. અને બધા જ આપડી જોડે એવું ના લાગે કે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, બધા જ સરખા એક જ લાઈનમાં બેસીને બધા જ. જમે અને ત્યાં તો બી બહુ જ મસ્ત હતું, ત્યાં ખીર હતી. અને એમની કઈક સબ્જી આવે છે, એ ખાસ હતું કઈક. અને સાથે પરોઠો હતો, અને ભાત હતા, અને બીજું છોલે કે એવું કઈક હતું, અને બઉ જ મસ્ત હતું, ત્યાં આમ તો. વાતાવરણ બી બહુ મસ્ત, અને ફરવાની બી બહુ મજા આવી. અમે લોકો